બ
હલો.
હેલો.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ બેન કેમ છો?
હું પણ મજામાં છું પણ તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે હું તમારી સાથે એક ખૂબ શ આધુનિક અને સમયની સાથે જોડાયેલો વિષય પર મારા વિચાર યુઝ કરવાના આવી છું મારા ભાષણ વિશે અર્થાત ડિજિટલ માર્કેટ
મારા વિષયને વિશે ડિજિટલ માર્ટતા ડિજિટલ માર્કેટિં સી.
હેલો.
હલો.
હેલો.
આપ કી આવાજ આ રહી હે બોલો.
હા મે બોલ રહી હું આજનો જમાનો ડિજિટલ
બોલો.
આજનો જમાનો ડિજિટલ યુગમાં જમાનો છે. આપે મોબાઈલ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આપને કોઈ વસ્તુ ખરીદવી હોય તો.
એકદમ સાચું થયું.
એને હોટલ શોધવી હોય. નોકરી જો જોઈ હોય અથવા કોઈ વ્યવસાય વિશે માહિતી મલે. મલવી હોય તો સૌથી પહેલા આપણે ઇન્ટરનેટ પર શોધ કરીએ છે આ કારણે આપણ ડિજિટલ માર્કેટનું મહત્વ. દિવસે દિવસ વધી જાય.
સ્વસ્થ પહેલાં આપણે સમજીએ કે ડિજિટલ માર્કિંગ શું છે.
આમ બિલકુલ સરસ કયુ તમે. અને ડિજિટલ માર્કેટ એવી પ્ર પરિક્રિયા છે જો ઇન્ટરનેટ અને જીટી ડિજિટલ સાઘનો મા ઉપયોગ કરવીને. કોઈ પણ ડ પ્રોડક્ટ સર્વિસ અને વ્યવસાયની જરૂરત અને કરમા. કરવામાં આવે છે. આ કમ આ કામ મોબાઈલ કમ્પ્યુટર વ્યવસાય સોશિયલ મીડિયા ઈમેલ અને અને એજીએમ દ્વારા કમાયા આવે છે.
પહેલે વ્યાપારીઓ ફક્ત અખબાર રેડિયો ટીવી અને પોસ્ટર દ્વારા પ્રચાર કરતા હતા પણ હવે સમય બદલા ગયો છો. આજે નાનો વ્યાપારી પણ મોબાઈલ દ્વારા પોતાના ધંધાની જાહેરાત આખા અને દુનિયા સુધી પહોંચાડી શકે છે.
બિલકુલ સાચું કે આજ કલ ફેસબુક ઈન્સ્ટાગ્રામ યુટ્યુબ વોટ્સઅપ ગુગલ અને લિંક કેરનું. જેવા પ્લેટફોર્મ ડિજિટલ માર્કેટ મહત્વ ભાગ બની ગયા છે કોઈ પણ કંપની પોતાના ગ્રાહક સુધી ચપડી અને ચોખા ખર્ચ પહોંચી શકે છે.
અ એકદમ સાચું થયું મા ડિજિટલ માર્કેટિંગમાં ઘણા ફાયદા છે.
બિલકુલ સાચું કિયુ તમે. જે કે બીજો ફાયદો ગ્રાહક સાથે સીધા સંપર્ક થાય છે અને ત્રીજો ફાયદો ઘર બેઠા વ્યવસાય ચલાવી શકાય છે અને ઓછો ખર્ચો વધારે લોકો સુ સુધી પહોંચાડનો
એકદમ સાચી વાત થે આ નાના વ્યવસાય મને મોટી કંપનીઓ સાથે એ સ્પર્ધા કરવાની તક મળે છે આજ ઘણા યુવાનો યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ પેજ ઓનલાઈન સ્ટોર થાય છે
એકદમ સાચું કયો આજ કલ ફેસબુક ન્સ્ટાગ્રામ યુટ્યુબ વ્ટ્સઅપ લિંકેડ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરોડો લો રોજ સક્રિય રહે છે અને કંપનીનો આ પ્લેટફોર્મ ઉપયોગ પોતાના પ્રોડક્ટ અને સર્વિસ જાહેરાત માટે કરે છે સુંદર ફોટો વિડીિયો અને માહિતી દ્વારા ગ્રાહકનું ધ્યાન આકર્ષિત કરવામાં આવે છે
એકદમ સાચું થયું ઓર બીજો પ્રકાર છે સર્ચ ન્જન ઓપ્ટિમાઇઝેશન એસ ઓ જય્યારે આપણે ગૂગલ પર જો કોઈ વસ્તુ શોધીએ છીએ ત્યારે પહેલા પેજ પર જે વેબસાાઈટ દેખાય તો પાછળ એસસીઓ નું કામ હોય છે જો વેબસાઇટ સારી રીતે તૈયાર હોય તો ગૂગલમાં ઉપર આવે છે અને વધારે લોકો તેને જોઈ શકે છે
તો એકદમ સાચું કય ત્રીજો પ્રકાર છે ઈમેલ માર્કેટિંગ આમાં કંપનીનો ગ્રાહકોનું ઈમેલ ઈમેલ દ્વારા નવી ઓફર ડિસ્કાઉન્ટ નવા પ્રોડક્ટ અને મહત્વની માહિતી મોકલે છે આ રીતે થી ગ્રાહક સાથે સતત સંપર્ક બની રહે છે.
ચોથે પ્રકાર છે કન્ટેન્ટ માર્કેટિંગ આમાં ઉપયોગી લેગ બ્લોગ વિડિયો ફોટો અથવા માહિતી શરીર શેર કરીને લોકોને જાણકારી આપવામાં આવે છે. સારું કન્ટેન્ટ લોકોને આકર્ષે છે અને વિશ્વાસ પણ વધારે છે. સાચું થયું ને હલો. હલો. હલો.
હેલો.
સાચું થયું ને.
હા હા હેલો આજે ઘણા યુટ્યુબ ઇસ્ટાગ્રામ કેન એ સી સોશલ મીડિયા લાખો લોકો સુધી પહોંચે છે કંપની તે જા માધદને પોતાનો- પ્રોડક્ટનો પ્રચાર કરે છે.
એકદમ સાચું થયું આ ડિજિટલ માર્કેટિંગ કારણ આ છે રોજગારની નવી નવી તક પણ ઉભી થઈ છે ઘણા યુવાનો ડિજિટલ માર્કેટ કોર્સ કરીને ખુબ આગે બળ્યા છે એક્સપર્ટ એસસીઓ સોશિયલ મીડિયા મેનેજર કન્ટેન્ટ રાઇટર ગ્રાફિક ડિઝાઇનર વિીડીિયો એડિટર અને ડિજિટલ માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરા્યા છે.
બિલકુલ સાચું કું આ ક્ષેત્રમાં ફિહદ પલાન શ્રી ગણી પણ ખૂબ છે ઘણા લોકોનું ઘર પેટે દેશ વિદેશના ગ્રાહક માંથી કામ કરી શાય આવશ્યક મળી રહ્યા છે.
એક પણ મિત્રોઝદા ફાયદા છે થોડા નુકસાન પણ છે નથી.
બિલકુલ સાચુ કયો. ખોટી જાહેરાત ઓનલાઈન ફ્રોડ ફેક ફેક વેબીસાય એન્ડ કેબર્ સ્ક્રીમેન્સ સાવધાન જોવ જરૂરી છે કોઈ પણ વસ્તુ પહેલા તેને મા માહિતી મેળવી જોઈએ ઓ ઓટીપી પાસવર્ડ
અર. હવે આપણે ડિજિટલ માર્કેટિંગનું ભવિષ્ય અને તેના મહત્વ વિશે વાત કરીએ.
આમના વર્ષોમાં ડિજિટલ માર્કેટનું મહત્વ હજુ વધારવાનું છે. આજે આઉટફિશિયલ ઇન્ટરનેટ ઇજ એઆઈ મશીન લગતી એ ના ઓપરેન ઓટોમેશન જેવી ટેકનોલોજી કારને મોટર મક્રેટિંગ વધારે ચપડી સ્માર્ટ અને અક્સર કારગર બની ગઈ છે.
આજે ગ્રાહક શું પસંદ કરે છે ક્યારે ખરીદારી કરે છે યા પ્રોડક્ટ જેવા માંગે છે.
આ બધી માહિતી ટેકનોલોજી દ્વારા સમજી શકાય છે તેથી કંપની ગ્રાહકની જરૂરત અનુસાર જો સેવા આપી શકે છે.
વિદ્યાર્થી માટે પણ ડિજિટલ માર્કેટિંગમાં એક સુંદર કરી બનાવ્યું રે છે જો કોઈ વિદ્યાર્થીને કમ્પ્યુટર શીખ્યું ઇન્ટરનેટ શીખ્યું લેખન શીખ્યું ડિઝઇન વિડીિયો બનાવ્યું અથવા સોશિયલ મીડિયામાં રસ હોય તો માત્ર સારું વિષય બનાવી શકે છે.
એકદમ સાચું કે આજે ઘણા યુગમાં યુવાઓના યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ફેસબુક બ્લોગ અને વેબ વબ વેબસઇટ દ્વારા પોતાનો વ્યવસાય શરૂ કરી રહ્યા છે. ઘણા લોકો ઘર બેઠા કરીને દેશ વિદેશ ગ્રાહક સાથે કામ કરી રહે બધે ડિજિટલ માર્કેટ કાર્યશુભ બન્યું છે.
નાના દુકાનદાર માટે પણ ડિજિટલ માર્કેટિંગમાં વરદાન સામાન છે પહેલે જાહેરાત માટે ઘણો ખર્ચ કરવો પડતો હતો પણ હવે ઓછા ખર્ચો પણ હજારો લોકો સુધી પોતા આવી જશે અને પ્રોડક્ટ પહોંચાડી શકાય છે.
એકદમ સાચું કયો ડિજિટલ માર્કેટિંગ ઉપયોગ તો ઈમાનદારી સચાય એની જવાબદારી સાથે કમા કમાવાનું છે. તો એ ફત વેપાર વેપારને જે નહીં પણ સમાજને પણ આગળ વધારવાનું મદદ બહુ મદદ કરે છે.
એકદમ સાચું થયું અ ખોટ વેબસાઇટ થી બચો ઓનલાઈન ફ્રોડ થી સાવધાન રહો ઓટીપી પાસવર્ડ શેર ની નથી કરવાનો સોશિયલ મીડિયા પર ફક્ત સાચી અને ભરોસ મંદ આઈની જ શેર કરો ઇન્ટરનેટનું ઉપયોગ જ્ઞાન શિક્ષક અને વિકાસ માટે કરો ડિજિટલ માર્કેટિંગ ઉપયોગ જો ઈમાનદારી સચ્ચાઈ અને જવાબદારી સાથે કરવામાં આયે તો ફક્ત એટલું કહીશ કે ડિજિટલ મા ર્કેટિંગ નું બહ જ ફાયદો છે. ચાલો આપત દુજા વિચય પાશાત કરવા ઓરામ નામ અ મને અનીત અ અ અણિત માર્કેટિંગ વિષયમાં વાત કરીને ખુબ સારું લાગુ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ.